હલો
હલો
હા કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
અમે પણ ભી મજામાં.
આજે આપણે ફાસ્ટ ફૂડ. એની ઓપોઝિટમાં હોમમેડ ફૂડ. આપડે એ વિશે ચર્ચા કરીશું.
સાાચી વાત છે.
એટલે ફાસ્ટ ફૂડ અને ઘરનું બનાવેલા ભોજનમાં શું તફાવત છે? કે આજના સમયમાં ફાસ્ટ ફૂડનું ચલણ બહુ જ વધી ગયું છ છે. પીઝા, બર્ગર, સેન્ડવીચ, ફ્રેન્ચ ફ્રાઈઝ, નૂડલ્સ. આવી અનેક વાનગીઓ બાળકોને યુવાનીમાં બહુ જ અ ફેવરિટ બની છે.
સાચી વાત છે. અને બાળકોને તો હવે શું હે બારની વસ્તુઓ બહુ ગમે છે.
હા.
સાચી વાતને આપણે ગમે તે વસ્તુ ઘેર બનાવી દ અને ટેસ્ટી ના લાગ તો બી બાળકોને ઘરની વસ્તુ ના ગમે
હા એજ ને એટલે એ લોકોને બહાર ની વસ્તુ બહુ જ ભાવે છે એ. એ લોકો માટે આ ફેવરિટ પ્રિય બની ગઈ છે આ બધી વસ્તુ અને બીજી તરફ આપડ. ઘરનું બનાયલું હોય કે આપણા સ્વાસ્થ્ય માટે લાભદાયક પૌષ્ટિક હોય.
સાાચી વાત છે.
પણ એ બધું ભાવતું નથી.
હાચી વાત. છોકરો ન હવે શું એ બીઝા પીઝા બર્ગર. ચેન્ડવીચ ડઢોસા એવું બધું મંચુરિયન નૂડલ્સ. એ બધું બાકી ઓ બી પાન ન રોજ આપણે છોકરા માટે નુકસાન કરે શરીર ને. ઓ સારું ના સારું ના કેવાય.
હા એજ ના.
હસી વાત છે કે નહીં.
હાા સાચી વાત છે અને શું છે ફાસ્ટ ફૂડ ઝડપ મળી જાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.
હા કોઈ દડાવ તો આપડે બી જોઈએ ને કે ચલો કે બર્ડે હે કેને બી આપણે એનિવર્સરી તો હેડો કે બહાર જઈએ
હા
બાકી રોજ આપણે શરીર માટે નુકસાન કરે છે.
હા સાચી વાત છે માં
ના તમને આપણે ફ્રૂટ વ્રૂટ ખાઈ ને તો ફ્રૂટ તો સારું કહેવાય શરીર માટેે લેકન હવે તો છોકરા કોઈ ફ્રૂટ તો અડતાય નહીં
હા એ જ ને અને ફાસ્ટ હા અને ફાસ્ટ ફૂડ શું છે કે વધુ પડતા વધુ પ્રમાણમાં તેલ મીઠું ખાંડ મસાલાનો ઉપયોગ અ વધારે થયો હોય તો એનાથી આપડી શરીરમાં એમ કે ડાયાબિટીસ હૃદયરોોગ આવા કેટલા આરોગ્યને લક્ષી કેટલી સમસ્યાઓ થઈ જાય છે.
હજ હ છે.
અને ઘરનું બનાવેલું છે તો તાજું સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે. તેમાં દાળ ભાત
ઘેર બને તો ઘેર બી બધી આપણે ઘેર સુવિધા છે હવે તો
હા એજ ને
બહાર જવાની જરૂરત બી નહીં લેકન આપણે બાળકા છોકરા માનતા નથી ને.
હા એજ ને અને એમાં શું છે કે દાળ ભાત રોટલી શાક કઠોળ કે દહી સલાડ આવા આસ એમ કે આવા સંતુલિત આહાર નો સમાવેશ થાય આપડે ઘરના ભોજન માં.
હાચી વાત છે.
અને ઘરનું બનાવતી વખતે સામગ્રી ની આપડે કોન્ટીટી અને આપણે સ્વચ્છતા ન પણ આપડણે ધ્યાન રાખીએ છીએ.
સાચી વાત
હમ
બાલનું તો શું છે કેટલા દિવસનો તેલ પડેલો હોવે
હા
ના આપણે ઘરમે અચછું ફ્રેશ તેલ હોવે તાજું નથીખી નહી એનઆર ટટી બળ કા લોક બહારનું ખાય ને તો એના માટે વધારે બીમાર પડી જાય.
હા એજ ને અને ઘરનું હા સાચી વાત છે.
તો. લેકિન બાળકા લોકો સમજતાને આપણે બી ગમે તે આપણે જઈએ કોઈ દર કોઈ દર તો બહાર આપણે બી ઈછા હોય જવાની બહાર લેકિન હવે તો બધા લોકો શું કરે છે હવે મોબાઈલ ઉપર જોઓને બધા બનાવે. સારું લાગે એ નો આપણે ઘેર બનાવીને ઓ બી સારું લાગે ને બધી રેસીપી આપણે મોબાઈલ ઉપર જોવાને મળે.
હા.
બધી આપણે મોબાઈલ ઉપર જો જેને નહીં આવતો હોય બનાવણ ઓ બી શીખી જાય.
હા એ જ ને.
હચી વાત હે કે નઈ.
હમ્મ સાચી વાત છે અને ઘરનું બનાવેલું છે તો આપડે તાજું હોય સ્વચ્છ હોય પૌષ્ટિક હોય એમાં આપડે દાળ ભાત રોટલી શાક કઠોળ આ બધી વસ્તુનો ઉપયોગ કરીએ ને. તો ઈ બધી હા એટલે આ બધી વસ્તુ નો સમાવેશ થાય છે એમ કે ઘરના ભોજનમાં અને આ બધી વસ્ત શું માં આપડે ઘર બનાવીએ તો શું છે કે આપડે જોતા પૂરતું બનાવે તો ખોટું વધારાનું નુકસાન પણ નથ થતું. વધારાનું વેડફાઈ નથી, જતું ને આપડણે સ્વચ્છતા ન ધ્યાન રાખીએ અને ઘરનું ભોજન નિમિત ખાવાથી શરીર ને જરૂરી પોષક તત્વો પણ મળી ર ને અને રોગ પ્ર્રતિકારક શક્તિ પણ વધે છે. હમ્મ
હા
અને આમ જોય તો ખર્ચની દ્રષ્ટિએ પણ ઘરનું ભોજન સસ્તું પડે
હા
અને વારંવાર બહાર નું ફાસ્ટ ફૂડ ખાવાથી ખર્ચ પણ વધે છે.
સાચી વાત હ બાળ નું તો આપડણે જઈધું ડબલ પૈસા લેને આપણે ઘેર એટલું એમે તો કેટલા માણસ આપણે ઘરના બધા ખાઈ લે કે નહી.
હા એજ ના
આપણે એક એક પીજો લ આપણે એક પીજો લેવા જઈએ એક સિમ્પલ પીજો તો ચારસો પાંચસો રૂપિયા ને આપણે ચારસો પાંચસોનો તો આપણે ઘેર લાવીને પીજો પીઝા બનાવીએ તો આપણે બધા ઘરના દસ પાં દસ પંદ્ર માણસ જમી લ
હા સાચી વાત છે.
ઓ તો પેલું સારું ના કહેવાય.
હા
હાચી વાત કે નહી.
હા સાચી વાત છે.
તો પસે
એટલે આપણે ફાસ્ટ ફૂડ નો ઉપ ઉપયોગ છે ને ક્યારેક જ કરવો જોઈએ રોજિંદા જીવન માં તો ઘરનું પૌષ્ટિક ભોજન જ લેવું જોઈએ.
સાાચી વાત હ
અને સારા સ્વાસ્થ્ય માટે એ ઘરનું બનાવેલું શ્રેષ્ઠ કેહેવાય. આપણે એમ ફાસ્ટ ફૂડ કરતા ઘરનું તાજું અને સ્વચ્છ પૌષ્ટિક ભોજન વધારે પસંદ કરવું જોઈએ.
હાચી વાતે. લેકિન આપણે ઘરમે ગમે તે બનાવી ગમે તે વસ્ છોકરાને ના પસંદ આવે.
હા એજ ના.
બહારનું સારું લાગે ભલે આપણે બાર ની વસ્તુ લાવે ને બધું બનાવી દ દે તો બી છોકરા તો કે છે, કે એમ બાળનું સારું લાગે લેકિન એ એ એટલી બધી છોકરોને ખબર નહી કે આપડણે ઘરનું ખાય તો બીમાર ના પડીએ બાહાર નું ખાય તો આપણે શરીર માટે નું નુકસાન કરે છે.
હા એજ નહી.
હચી વાત કે નહી.
હમ્મ
હમ.
અને ઘરનું છે તો બહાર ના ખોરાક કરતા વધુ સસ્તું અને આરોગ્ય તત્ર ધોય છે.
સાચી વાત છે.
હમ નિયમિત ઘરનું બું વન લેવાથી રોગ પ્ર્રતિકારક શક્તિ વધે છે અને શરીર તંદુરસ્ત કરીે છે.
સાચછી વાત ને એવી વાત કને તો મને બી બાલનો બહુ ગમે છે હો. મને બી બાલની વસ્તુ એમ સારી લાગે. છોકરાની શું વાત કરું હું મારી પણ બી વાત કરું છું ને.
હા સાચી વાત છે એટલે બહારનું આપણને ટેસ્ટી લાગે છે પણ શરીર માટે હાનિકારક.
હા સનીલ શરીર માટે આપણે હની કારણ બાગી બાહાર ને કોઈક દર તો આપણેે બી ઈચ્છા થાયને.
હા.
બાકી મેં એ એમ તેમ નહીં જાડે મેં પહેલાં છોકરાનો બર્થડે હોવે આપણે એનિવર્સરી હોવે
તો આપણે જઈએ બાકી એમ આમ કોઈ દિવસ બહાર નહી જયે. બાલ આપણે હોટલમાં જઈએ તો આપણે એક પેલું સ્વાદ અલગ આવે બાકી આપણે ટેસ્ટ આપણે મૂળાનો ટેસ્ટ લઈએને તો આપણા શરીર માટે હાનિકારક છે.
હા એજ ને એટલે આપડે ફાસ્ટ ફૂડ હા. ફાસ્ટફૂડ નો આપડે ત્યાગ કરવો જોઈએ એનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ વધારે પડતો ન કરવો જોઈએ. ખાસ પ્રસંગે અથવા તો ક્યારેક સ્વાદ બદલવા આપડે ફાસ્ટ ફૂડ ખાય. તો એ બરાબર છે પણંતુ તેને રોજિંદામાં આપણેે ન લેવું જોઈએ.
હાચી વાત હૈ. આપડે પ્રસંગ મે જઈએ તો ઓ બી પેલું બધું બાલણુંસ હોવે ને.
હા.
એ ભી ગમે તે તેલ ના હોવે બનાવતા હોવે. આપણે ઘરનું જ ગા આપણે ઘરનું જેટલું બધું ધ્યાન નહીં રાખતા. ગમે શાક સબ્જી હોવે એ બધું એટલું બધું આપણે તો શાક લઈએ સંભારીએ કેટલુંબધું બે ચાર પાણી એવુ ધોઈએ, ધોવા ને પેલી આપણે જઈએ ફંક્શન વક્શન હોટલ બહાર બી હોટલમાંમે જઈએ તો એટલું બધું આપણે જેવો સુરક્ષિત ના બનાએ.
એટલે છોકરાઓને બાળકોને આવું બધી વસ્તુ વધારે ભાવતી હોય છે આપને મોટાઓની ભાવ તી હોય છે તો બાળકોને તો વધારે ભાવતી હોય છે પણ આપડે બાર નું ના ખ ખાવું જોઈએ અને પૌષ્ટિક આહાર નું મહત્વ આપડે એને સમજાવવું જોઈએ.
સાચી વાત છે.
અને આપણે એને સારી ખાણી પીણીની આદતો આપણે જને આપવી જોઈએ.
સાાચી વાત હૈ.
એટલે આપડે એમ જોઈએ તો કહીએ કે સ્વછ સ્વસ્થ જીવનનો આધાર સારો આહાર અચ્છા, આપડે ફાસ્ટ ફૂડ કે ઘરનું બનાવેલું તાજું. સ્વસ્થ અને પૌષ્ટિક ભોજન વધુ પસંદ કરવું જોઈએ.
હચજ અચ્ છે.
લાંબુ આયુષ્યન સુખી જીવન માટે ઘરનું ભોજન જ શ્રેષ્ઠ વિકલ્પ છે.
હાચી વાત છે. લેકિન આપણા છોકરો માટે ની ગમે તે છોકરાની બહારની વસ્તુ એને બહુ ગમે છે બહાર જવાનો.
હા.
આપણા છોકરાની જ વાત ન ગમે તેના છોકરાની.
હા એ છેમાં.
હાચી વાત કે નહી?
હા સાચી વાત છે.
હમ. બધાને બાહારનું સારું લાગે છોકરાને.
હા.
હચી વાત કે ન. તો હવે શું કરીએ પછી છોકરા રડ રડ કરે તો બછ છોકરાને એક મહિનામાં એક વાર તો બહાર ખાવું જ પડે.
હા એજ ને.
લેકિન બહાર જો આપણે જઈએ છોકરા તો આપણે બહાર નું ખાઇ. તો છોકરા વધારે બીમાર થાય ખબર હે?
હા એજ ને. એટલે બહારનું ફાસ્ટ ફૂડ સારું નથી. ઘરનુ વધારે પૌષ્ટિક આહાર સારો કેહેવાય, પણ એ બધી માઈ આપણેે એ બધી જાણકારી છોકરાઓને આપડા ઘરમાં બીજા કોઈને આપે ખુદ ને જ આપડા પોતાના ચેન્જ લાવીને આપ પડે.
હાચી વાત છે. તો આજ બહુ સારું લાગું મને તમારા સાથે વાત કરવાનું.
ઓકે થેન્ક યુ.
મને બહુ મજા આવી આજ આપણે આપણે ફળને મા વાત કરી તો. છોકરાને બી સારું લાગશે, મને મજા આઈ તમારી સાથે વાત કરતા ચલો પાછા
ઓકે ચાલો ઓકે ઓકે.